હેલો. હા બોલ.
શું દયુ?
અહા, એટલે એ તો એટલા માટે કર્યો તો કે અમારે છે ને એક જગ્યા એ મેરેજમાં જવાનું છે. રતલામ બાજુ જવાનું છે. તો મને મારા મમ્મી એવું કીધું કે આપડા ઓળખીતા વ્યક્તિ ગયેલા છે. તો મેં પેલાં ગયા ગયા બાદ ને રતલામ. તો ત્યાંનું મતલબ અમુક ફરવાની જગ્યા કેમ કે બે ચાર દિવસ લગ્નમાં તો જશે જ. પણ પછી બી બે ત્રણ દિવસ રો ખાવાનું છે તો શું આટલા ટાઈમ પછી જઈએ તો ફરી લેવાય જોડે જોડે એમ.
મારા એક રિલેટિવ નું લગ્ન હતુંને તો હું પણ એમ જ ગયેલો અને હું કઈ બે દિવસ જ રોકાઈલો કેમ કે અમાર બધું લક્ઝરીને બધું રેડી હ મતલબ અમાર કઈ ફરવાનો ટાઈમ નોતો મયલો અને ફરવો હો ને તો મતલબ એમણે કીધેલુ કે તમારે જવું હોય તો તમે ઇન્ડિવિડુઅલ જતા રહો પછી તમારી ઘેર આવવાનું છે ને પોતે આવવાનું થશે. અને અમારું કઈ નક્કી નતું જવાનું મતલબ વેરેજમાં તો નક્કી હતું પણ ત્યાં અમે અલગ કપડાં નતા લઈ ગયા એટલું બધું કઈ પેકિંગ નતું કર્યું એટલે પછી અમે
હા બરાબર છે. પણ હશે જ ને એવી ફરવા જેવી જગ્
હા ફરવા જેવી જગ્ ગ્યા તો હશે જો બાકી અમારે કેવું થેલું ખબર અમારે બા જોવારા છે ને મતલબ અમારે નેબર જ છે અમાર તો અમાર ઘર જેવો સબધ. ન્યાં મિલડે. તો એમની જોડે એમના લ લગ્ન માં અમે ગયા તા. એ ભાભી છે ને અમારા ભાભી જે એ બારના છે.
હા.
એ રતલામ રે છે, અહ રતલામ હા, રતલામ રતલામમા રે છે અને અહ અહીંયા કને આગળ જોબ કરે છે, અહીયા આગળ
બરાબર.
ઘરથી આમ બાજુની સિટીમાં આમ નોકરી કરે છે.
હા.
અને ભઈ પણ જોડે નોકરી કરતા હતા. તો મતલબ એ બંને નું લવ મેરેજ હતું ને તો મતલબ જાન લઈને, અમે ત્યાં ગયેલા એટલે લક્ઝરી લઈને ગયેલા, રાતે અમે કેટલા વાગ્યા જો અહ હું કવને તો અગિયાર વાગે ક અમારા ઘરે આગળથી મતલબ અમે અહ
હમ્મ.
લક્ઝરી ઉપાડી અને પછી ત્યાંથી ગયા, તો કઈ છે ને સવારે સાડા છ ની આસપાસ અમે ત્યાં પોહોક્યા તા. કેમકે રાતે ટ્રાફિક ઓ છુ હોઈને તો મતલબ અમે ફટાફટ કરતા રેલા, તો પણ લક્ઝરી એટલે આમ થોડી સ્પીડ ગાડી જેટલી સ્પીડ તો ના જ આવે પિકઅપ તો અમારે સાડા સાડા સાત કલાક જેવું થયેલું, અમારે
બરાબર છે, હમ્મ એટલે એટલો ટાઈમ તો લાગેજ.
હા મતલબ તમે ગાડીમાં પોપ પર્સનલ વિહકલ હોય ને તો પણ તમારે કેટલો છ સાડા છ કલાક જેવું તો થાય જ
હા હા અને રાત્રે જ નીકળવું પડે પણ એ બાજુ ચોરી એવાનો કઈક બીક ખરી
ખરી બી મતલબ એ સાઈડે મતલબ આમ શું કહેવાય થોડું જંગલ જેવો વિસ્તાર છે અમે જે સાઈડે ગયલા એ સાઈડ બાકી તમે ક્યાં જવા ન તો મને ખબર નહી.
હા બરાબર.
હમ્મ અમે ગયા હતા ને તો એક હોટલ હતી ખાસી મોટી હોટલ હોટલ હતી હના બેન્કવેટ હોલ પણ બધું હતું અને હોટલ અ રહેેવાની સુવિધા પણ અંદર જ હતી હોટલ અને અમે કઈ છે ને જાન બહુ વધારે નતા લઈ ગયા સાઇઠ જણા જેટલા જતા અમે બહુ વધારે બહાર જવાનું છે એટલે વધારે બીજા બધાના તું કીધું પણ આ તો અમારે સારો સબર ને બાજુમાં હા પછ જેમ મને કીધું તું તો હું ગ તો ઘરે થી.
એક જ લક્ઝરી લઈ જવી પડે ને તો પછી મોંઘુ બી એટલું પડી જાય બધાને સાચવાના બધી રીતે
અમાર જ્યાં આગળ અલગ જ સ્ટેટ જ આખું અલગ થઈ જાય. રાજ્ય આખું અલગ થઈ જાય એટલે પછી એવી રીતે જ ગયેલા અમે તો મતલબ ટોલ ટેક્સ ને બધું બ ધો ને હોયને એટલે પછી એમાં વધારે તકલીફ પડે પછી.
હા, બરાબર છે.
હા. અમે બધા ગયેલા ને એ રી તે એટલે. અ મેરેજમાં ગયેલા તો પછી અમે કેટલા વાગ્યા સાડા છો એ સવારે પહોંચ્યા પહોંચ્યા ત્યાં આગળ અના પછી થોડી વાર નાસ્તો ને કર્યો પછી નયા થોડી વાર નવા દોવાનું બધું થીયુ અને બેઠા થોડી વાર આમ તેમ ફર્યું શું હતું જગ્યા કેવી હતી પોટા ને એવું પડાયું અના પછી તઈથી નાસ્તો કરીને પછી છે ને એમને પેલી હતું રિંગ સેરેમની હતી સવારે અગયાર વાગે.
હા.
તે એ બધું પતાયું અને દોઢેક વાગે અમે જમવા બેઠા પછી બપોરે અને સાંજે પછી મેરેજ હતું રાતે ને રાતે જ. મતલબ સવાર રિંગ સેરેમન હતી. એના પછી સાંજે ને અમે ત્યાં બેઠા ફર્યા થોડું બાર મતલબ અને સાંજે સાડા સાત જેવું થયું ને તો પછી સાડા સાત આઠ વાગે છે ને વરઘોડો કાઢ્યો એમનો.
હા.
અને પછી કલાક કલાક જેવું અમે ડાન્સ કર્યું પછી ડાન્સ કરીને પછી જમણ વાર હતો રાતે. હા હાલો.
હાલો. હા બોલ બોલ.
હા તો સા સાડા આઠ નવ વાગ્યા સુધીમાં આમ જમણ વાળ હતો અને કલાકે એમાં ગયો પછી જમવામાં બધાને.
હમ્મ.
બ્લીકને એમ પબ્લિકને ખાસ જમવાનું કેટલું બધું હતું એમનું તો કેટલું એમને કઈ ઓગણચાલીસ કે એકતાલીસ ભોગની થાળી બનાવડેલી આખી.
બરાબર છે. પણ ત્યાં તો વધારે હિન્દી ભાષા વાળા વ ધારા હોય છે ને.
બસ સવા હતા વધારે ત્યાં.
અને જમવાનું પણ એમનું એવું હશે એ ટાઈપનું.
શું શું હતું જો એક પનીર ની સબ્જી હતી પછી મિક્સ સબ્જી હતી બે ટાઈપ ના હલવા મિક્સ હલવો ના સોજી નો હલવા ન એવું બધું હ તું. અને પછી આહ શું કેવાય ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ નહીં રસગુલ્લા હતા.
હા.
દાળ ભાત કઢી ચ કઢી નહી દાળ ભાત પછી અહ પુલાવ હતો.
હા.
અને બીજા એક કઈ છે ને ઢીલી ખીચડી જેવું જે લોકો આમ ઉપવાસ હોય કે જૈન લોકો હોય ને એ લોકો માટ તે લોકો અલગ બનાવડાય જેમ કે અહ શું કેવાય એ થોડા બિઝનેસમેન જેવા છે ને એમના મમ્મી પપ્પા જે ભાભી છે ને એમના ઓ પા બિઝનેસ ને એવું કરે છે તો મતલબ એ લોકોને છે ને જૈન કોમ્યુનિટીમાં એમની ઓળખાણ વધારે છે. એટલે પછી એમ ના એ રિલેટિવ ને અવાના ના બધાએ રિલેટિવ મતલબ એ કલીગ ને બધા તે એટલે પછી હમણે જેઈન જેવું પણ બનાવડાયેલલું
બરાબર છે જૈન છે એટલે એમ એમને એ લોકો.
થી પણ એ મતલબ સામે અહ રે ને મતલબ જે નોકરી કરે નોકરી તો નઈ મતલબ બિઝનેસ કરે ને તો એમની જોડે જે હતા ને લોકો આજુબાજુ વારા એમના બિઝનેસ માં જોડાયેલા હોય એ બધા એમના માટે ખાસ મોટા ભાગના બધા જઈ ને જ લાગતા તા એમ.
હા આ.
તા ને એ પ્રમાણે એમ જોયું પછી ખબર નહીં તો એ હવે. બધા ની ચા અમે ખાલ દેહુ બધું ચાખેલું અમે તો. આમ જ બધું પેટ ભરાઈ ગયલું. પછી મંચુરિયન ને બાસુદી હા પછી એમણે મેં ફર્સ્ટ ટાઈમ છે ને તરબૂજ નો રસ જોઈ લો મેં મેરેજમાં ગયો ને ના ટાઈમ માં ફર્સ્ટ ટાઈમ તરબૂચ નો રસ હતો પછી ફ્રૂટ સલાડ હતું. ફ્રૂટ સલાડમાં કેટલું બધું અમના કઈ અ સાસ સાતે સાત પ્રકારના કઈ ફ્રૂટ હતા એમને
બરાબર છે.
તેમણે થોડું ઉનાળો જોવો હતું ને તો કેરી એ હતી. તો કેરી પછી તરબૂત, ચીકુ એટ દાડમ ને એ બધું કરીને છે ને ફૂટી ફ્રૂટ ડીશ બનયાલતા તા પછી પેલા ફાયર વાળા પાન આવે ને
હા ફાયરવાડા
હા એવા પણ હતા એ પાન
બરાબર.
પછી ચાાઈનીઝ ભેલ હતી ફ્રાઈડ રાઈ ફ્રાઈડ રાઈસ હતા પછી ફ્રાઈડ રાઈસ હોય ને ચાાઈનીઝ જેવું બનાવે એ બધું ખાસું બધું જમવાનું હતું એ એ બધું જમવાનું પત્યું પ પછી ચોરીને એવું પત્યું અને પછી સવારે અમે ગેલુ ચોરી પતાયને કન્યા વિદાય કર્યું ને એના પછી કન્યા વિ તૈયારી થતી હતી એને ટાઈમે અમે બધા અમારો સામાન ભરતા હતા એટલે જરીક માં જવા માટે હા પછી એ ટાઈમે અમે નીકળી ગેયલા. ઘરે આપ પછી સવારે કેટલા અ સાત સાડા સાત જેવા નીકળેલા અમે સાંજે ચાર ચાર વાગ્યાની આસપાસ તમે ગેયલા ઘરે
બરોબર છે તો તો ખાસો બધો ખર્ચો થયો હશે ને એ લો કોને કેમ કે આટલા બધા જણાની વ્યવસ્થા
એ લોકો ના થયો હશે મતલબ એ લોકો મતલબ માર જે ભાઈ છે ને એ કેહતા હતા મને કે જે એમને એ એ હોટલ જે રાખેલી ને અમે જેમાં અમે સ્ટે કરેલો હોટલમાં એ હોટલ નું કઈ છે ને ચોવીસ કલાક નું ચોવીસ કલાક નું ભાડું કઈ છે ને સાડા ચાર કે પાંચ લાખ જેટલું હતું
ઓહ હો હો.
ખાસો મોટો હોલ હતો બેન્કવેટ ટો રિંગ સેરેમની માટે હા જમવાનું પણ એ લોકો જમવાનું ના જમવાનું નઈ. ખાલી એમનો પ્રોપર્ટી નો યુસ કરવા માટે આપડે.
એમનો પ્રોપર્ટી ન અને લંચ કેવું કશું અરે બ્રેકફાસ્ટ કેવું કશું જ નહી ખાલી રહેવાનું.
બે દિવસ ક હ વન એન્ડ હાફ દિવસ માટે એમ. એટલા માટે એમણે રાખ ખેલું બધું તો મતલબ એમ બેન્કવેટ હોલ આઈ ગયું પછી મોટું લગન માટે છે ને બાર પેલું એ હોય ને પાર્ટી પ્લોટ એ અને હોટલ હતી હોટલ મતલબ ઓમે ચાલીસ સાહીઠ જણા જેટલા હતા ને તો એક રૂમમાં કઈ છે ને ચાર ચાર જણા રે તાતા અમે.
ઓકે તો તો ખાસું મોંઘુ પડ્યું કેવાય ને એ લોકોને મતલબ.
તર રૂમની હોટલ હ
હ.
એ પ્રમાણે એ લોકોએ વ્યવસ્થા કરી બધી.
બરોબર છે.
જમવાનું એટલું બધું તું ને પાછું એ લોકો નામ કેવું હોય કે છે ને આપડે કેવું હોય કે આપણે જે કેટર્સ વાળા હોય ને એમને આપડે આખો ઓર્ડર આપી દઈએ. તો પછી એ લોકો જ બધું વ્યવસ્થ તા કરે જયારે એ લોકો ના એમ કેવું હોય કે એમને મહારાજ બોલાવે એ લોકો ખાલી ખાવાનું બનાવવા માટે અને જે વસ્તુ હોય ને બધી જમવામાં યુઝ થઈ ને બધું વસ્તુ મસાલો શાકભાજી હોય એ બધું આપડે લાવાનુ.
બરાબર છે સારું કેવાય તો તો કે સારી જગ્યા કેવાય ને સારી વ્યવસ્થા બી કહેવાય લો કોની કે આટલામાં પતી ગયું હ
એ
હા અમારે બી જવાનું છે એટલે આવુંજ કઈ હશે અમારે બી આવું અમારે શ્રીમંત છે લગ્ન નહી એટલે હવે જોઈશ
હા એ તો એક દિવસમાં પતી જશે આ લગ્ન એટલા બે દિવસ
હા એજ ને હા ચોવીસે જવાય તો પચીસે શ્રીમંત હોય અને છવ્વીસ એતો રિટર્ન
હમ એવું હતું કેઈ અને એમાં શું હતું મતલબ આ કીધું ને તે મને ફરવા જવાનું મતલબ ફરવા તો અમે ગયા જ નતા એટલે એનો તો કોઈ આઈડિયા જ નહ મને હા
હું ઇન્ક્વાયરી બીજા કરી જોઈશ
હું વાંધો નને હું હશે એમના બાકી બાજુ જ તમારા તો એમને છે ને પૂછી જોઈશ કે તમારી ત્યાં ભાભીને પૂછી જોઈશ
હા એવું કરીશું હા હા એવું કરીશું તમને ખબર હશે હા સારું સારું હા